બબ
મ્ર કેવું છે તમે?
મસ્ત મિત્ર મજામાં.
હમ હું પણ મસ્ત જ છું મિત્ર હવે કોલેજ ક્યારથી ચાલુ છે મિત્ર તમારી?
અમારી જુલાઈ માંથી ચાલુ થઈ ગયેલી છે મિત્ર.
હા એટ તમે હવે ફ્રી જ બેઠા છો? કે કઈ કામમાં છો મિત્ર.
ના મિત્ર ફ્રી જ છુ
તો ચાલે આપણે આજે. વાત કરીએ. જે આપણા જીવનમાં કે આપણા જે પરિવારમાં એ ખુબ જ. ઉપયોગી બનતી હોય તેવી બાબત પર.
હા મિત્ર.
આપણે ટોપિક લઈએ કે બાળકોમાં. ફોનનો વધતો ઉપયોગ.
હા મિત્ર.
તો મિત્ર આજે આપણે જોયું કે મિત્ર જ્યારે. પેરેન્ટ હોય છે એ લોકો જયારે માર એક વર્ષનું પણ ન થતો હોય ત્યારથી એ લોકો બાળકના હાથમાં ફોન આપી દેતા હોય છે, મિત્ર. ત્યારથી જ બાળકની આંખ, ને એનું જે લાઈફ સ્ટાઇલ હોય છે, માં ઘણો બધો બદલાવ આવી જતો હોય છે. કેમ કે જયારે શરૂઆતના જીવનમાં જયારે મોબાઈલ હતા તે સમયે જયારે બાળકો નાનપણથી લઈને મોટા થતા હતા ત્યારે એ લોકોમાં વિચાર સરણી અને બધી વિચારવાની સંખ્યા, ને રમવાની એ રીતના અલગ-અલગ હતી. જયારે આજના સમયની જે તમે કયો એમ નાન-પણથી જ માતા-પિતા એના બાળકને જો એક વર્ષ ઉપરના થઈ હોય એને ફોન જોવા આપી દેતા હોય છે. તો એની વિચાર શ્રેણી પણ ખૂબ જ એવા બદલાઈ-બદલાઈ જતી હોય છે, ને ચીડિયાપનું થઈ જતું હોય છે. ને જે, એની આંખ પણ જલ્દી જ બગડી જતી હોય છે. અને ત્યારથી જ એનો વિનાશ જો થઈ જતો. થવાનો શરૂઆત થઈ ગઈ એવું કે તો ચાલે. કેમ કે મિત્ર જે મોબાઈલ જોવામાં આવે એ એમાં સારો અને ખરાબ એ બને આવે. છે મિત્ર, કેમ કે અમુક સમયે જે માતા-પિતા હોય છે. કે એના બાળક હાથે જ જયારે ફોન જોતો હોય ત્યારે દેતા ના પણ હોય છે. એ લોકો ખરાબ જોઈએ છે, કે સારું જુએ છે ત્યા એ લોકોને કેવી રીતના ખબર પડે? કેમ કે તે વખતે મિત્ર, જો એ લોકોને ખરાબ જોવાની એવી કઈ આદત પડી જાય તો મિત્ર ઘણું બધું એવું જે નુકસાનકારક એવું છે. કેમ કે મિત્ર મોબાઈલ એવી વસ્તુ છે કે એમાં એનો જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે. એ આપણા જીવનમાં ખુબ જ એ ઉપયોગી બને છે. તેવી રીતે એને ખરાબ રીતે ઉપયોગ કરવામાં આવે. કોઈ ખુબ જ એનો નુકસાનકારક અને આપણું જે કારકીર્તિ રસ્તો છે એને બગાડવાની રસ્તે જલ્દી જ દોરી જતો હોય છે. કેમ કે મિત્ર ફોન એવી વસ્તુ છે કે જે આપણે ટીવીમાં કે દેશ વિદેશમાં જે બધી કે ભણવામાં કે એમ બધી જ જગ્યાએ આપણે સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જે નાનપણથી જ એને ફોન જે છોકરાઓને આપી દેવામાં આવે છે. માતા-પિતા દ્વારા એ લોકો એને એવું સમજાવતા નથી કે ફોન જોવા લાયક છે ને શું જોવા લાયક નથી. કેમ કે એ લોકો નાનપણથી જ ફોન આપી દઈને કાર્ટૂન જોવામાં લગાડી દેતા હોય છે. જે જેમ-જેમ એ લોકોનો મનનો વિકાસ પણ થતો નથી. અને મોટે ભાગે મનનો વિકાસ પણ અટકી જતો હોય છે. ને જયારે મોટા થતા જાય છે તેમ તેમ એ લોકોને ફક્ત કાર્ટૂનમાં જ રસ થતો જાય છે. ને જેમ એ લોકો મોબાઈલમાં જોવે છે મિત્ર તેમ કરતા એ લોકો રિઅલીમાં કરવા ઈચ્છે છે. જે રીઅલીમાં હોતું નથી. કેમ કે મિત્ર જે મોબાઈલમાં હોય છે એ ફક્ત એ વિડીયો કે ઓડિયો જેટલો એ સીમિત હોય છે. કેમ કે મીત તે રિયલીમાં તેવું કોઈ હોતું નથી. પરંતુ જો મિત્ર જે વિડિયો કે કાર્ટૂન જેવી જે હોય છે એમાં જે બતાવવામાં આવે છે એજ અમુક વાર જે નાના છોકરાઓય છે રિયલીમાં કરવા માંગે છે જેથી એમાં ઘણી બધી વિદ્યાર્થીઓને કે જે નાના બાળકો હોય છે એને નુકસાન થતું હોય છે કે અમુક વાર્તા એ લોકો જીવ પણ ખોઈ બેઠે છે જેમ કે એ લોકો પ્રિસ કે છોટા ભીમની કોઈ એવી કાર્ટૂન કે મુવી જોયું ને એને અસર સીધા જ એ લોકો પર પડે છે મિત્રો કેમ કે જો ક્રિશ ને એ ધ્યાનમાં લે તો ક્રિષ જેમ રીતે ઉડી જાય છે બિલ્ડિંગ પરથી એવી જ નામ પર જે બાળકો હોય છે ક્રિશ બને જમને ઓડી જ ટેક ધારીને એ લોકો બિલ્ડિંગ કરે છે કે એવી કોઈ ઉંચાઈ વાળી જગ્યાથી ખુદી પડીને તેવું કરવાનું અપનાવી જતા હોય છે પરંતુ મિત્ર એને એવું સમજાવવામાં નથી આવતું કે જે આ બધું વાસ્તવિક જ છે કેમકે તે વખતે મિત્ર એ લોકોને આટલી બધી સમજણ શક્તિ હોતી નથી તેથી ભાઈઓ એ આટલી નાની જ ઉંમરે ફોન ના આપવો જોઈએ એટલે તમે આમાં શું કહેશો આગળ
હા મિત્રો જેમ કે તમે કહ્યું કે બાળકોની આદત એ ખૂબ જ વધી રહી છે મોબાઈલ સાથે આજના આધુનિક યુગમાં ટેકનોલોજી આપણે જીવન સરળ બને છે પરંતુ તેનો અતિરેક બાળકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે જેમાં બાળકો વિશ બાળકો માટે મોબાઈલ ફોન ની આદત એના મુ મુખ્ય કારણને જોઈએ તો આપણે માતા પિતાની વ્યસ્તતા એ ખૂબ જ મોટી સમસ્યા છે આધુનિક જીવનશૈલી માતા પિતા બને જો કામમાં વ્યસ્ત હોવાથી બાળકોને સમય આપી આપી શકતા નથી જેના કારણે બાળકો મોબાઈલ તરફ આકર્ષાય છે અને જ્ઞાન અને મનોરંજન નું સાધન ઓનલાઈન શિક્ષણ ના નામે શરૂ થયેલ મો મોબાઇલ નો ઉપયોગ હવે ગેમ્સ અને સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયો છે જેમાં જોઈએ તો રોજિંદી ટેવ રડતા કે જમતી વખતે બાળકોને શાંત રાખવા માટે વાલીઓ તેને મોબાઈલ ફોન પકડાવી દે છે અને તે પાછળથી મોટી આદત બની જાય છે બાળકોને થતી નકારાત્મક અસરોમાં જોઈએ તો આપણે શારીરિક સ્વાસ્થ્યના નુકસાન વધુ પડતા મોબાઈલ જોવાથી આંખોની નબળાઈ માથા નો દુખાવો અનિદ્રા અને સ્થૂળતા જેવી સમસ્યા ઉભી થાય છે અને માનસિક અસર થવાનું પણ વધારે જોખમી હોય છે માનસિક અસર બાળકોને ચીડિયા સ્વભાવના બનાવે છે એકાગ્રતા ઘટે છે અને તેની યાદશક્તિ પણ નબળી બનતી હોય છે જેમાં સામાજિક અલપતા બાળકો બહાર રમવા જવાના બદલે ઘરમાં જ કલાક વાર સુધી મોબાઈલ જોવા બેસી રહ્યો છે જેનાથી સામાજિક કુશળતા વિકસતી નથી જેમાં સ શારીરિક રમતો અને પુસ્તક વાંચન ઓછું થવાથી બાળકોની કલ્પના શક્તિ અને સર્જના મક્તા થાય છે જેમાં આદતમાંથી બહાર લાવવા માટે ઉપાયો જેમાં ખુબ જ
પણ આપવામાં આવે છે જેમાં સમાજ નિવેદન નક્કી કર બાળક માટે દિવસમાં એકથી બે કલાક વધુ
ન રહેવા દેતા નિયમ ભરવામાં આવે છે ગુણવત્તાયુક્ત સમય આપો એ ખુબ જ જરૂરી હોય છે માતા પિતા એ બાળકો સાથે સમય વિતાવવાો જોઈએ જેમ કે તેથી તે મોબાઈલ દર મોબાઈલથી દૂર રહી અને વાતો કરવી જોઈએ તેમાં આઉટડોર ગેમ્સ રમવા જોઈએ જેમાં પ્રોત્સાહિત કરવામાં આવે બાળકોને અને વૈકલ્પિક પ્રવૃત્તિઓમાં બાળકોને ચિત્રકામ સંગીત નૃત્ય પુસ્તકો વાંચ માટે શોખ તરફ વાળવા જોઈએ જેમાં રોલ મોડલ વાલી પોતે જ આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેશે. તો બાળકોને રોકી શકાશે નહી. જેમાં બાળકો દ્વારા મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ એ વિશ્લેષણ જોવા મળે છે જેમાં બાળકો દ્વારા મોબાઈલ ફોનની વધુ પડતો ઉપયોગ કરવો વર્તમાન સમય સૌધી નથી. સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ માટે એક છે જેમાં મગજ એક ખુબ જ જેમાં અતિરેક વિડીયો ગેમ્સ વિડીયો જેવા રીલ્સ શોર્ટ મગજમાં નામનો એક છૂટો હોર્મોન છટો કરે છે અને ગુસ્સો અને ચીડચીડા પણ બાળકો વધારે જોવા મળે છે જ્યારે બાળક પાસેથી અચાનક મોબાઈલ છીની લેવામાં આવે. ત્યારે તે ખુબ જ ગુસ્સે થઈ જાય છે અથવા વસ્તુઓ ફેકી કે રડવા લાગે છે. આ ડિજિટલ અથવા વિડ્રોની નિશાની જોવા મળે છે જેમાં સતત ઝડપીથી બદલાતી સ્ક્રીન ગ્રાફિક્સને કારણે બાળકો લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરવાની મોબાઈલની ક્ષમતા રાખે છે જેમાં શારીક સ્વાસ્થ્ય એ ખુબ જ અસર થતી હોય છે તેમાં આપણે જોઈ તો સુવાના સમયે પણ બાળકો મોબાઈલ જોતા હોય છે.
અને બ્લુ લાઈટ મોનિટીગના ઊંઘ લેનાર હોર્મોન્સ ના સાવ અટકાવે છે જેના કારણે બાળકોને મોડી રાત સુધી ઊંઘી સુધી નથી અને થાક સવારે થાક અનુભવે છે. કલાક સુધી એક જ સ્થિતિ માં ઝૂકીને મોબાઈલ જોવાના કારણે પીઠ નો દુખાવો કરળ રજુ જેવી પણ સમસ્યાઓ થાય નાની ઉંમર જ શરૂ થઈ જાય છે અને શારીરિક પ્રવૃતિમાં અને મેદાની રમતો બંધ થઈ જવાના કારણે બાળકોને કેલરી ધરણ થતી નથી અને તેના નાની બેદસ્વી નો શિકાર બને છે. સામાજિક અને ભાષાકીય વિકાસમાં અવરોધ પણ વધારે જોવા મળે છે જેમાં વાણીમાં મોડું થવું. નાના બાળકો ત્રણ વર્ષ જો વધુ પડતી સ્ક્રીન ટાઈમ વિતાય તો તેમાં લોકો થી વાતચીત કરવાનું શીખતા નથી આના કારણે તેમને બોલવાની ક્ષમતા ધોણી સતા મોટી મોડી વિકે છે જેમાં આપણે વાસ્તવિક દુનિયામાં મિત્રો સાથે રમવાની દોડવાથી અને સાધ સમાધાન કરે છે બાળકોની લાગણીનું સમજ શીખે છે પાસે રેવાથી બાળકો સહાનુભૂતિ અને સામાજિક કૌશલ્ય વિકાસ અટકી જાય છે જે એક ગંભીર સમસ્યા જોવા મળે છે. આમ જોઈએ તો ડિજિટલ ઝોન એક ઘરમાં કેટલાક વિસ્તારોમાં ડાયનિંગ ટેબલ અને બેડરૂમમાં મોબાઈલ નો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધ કરવા કરવો જોઈએ જે જમતી વખતે કે સુતી વખતે મોબાઈલ સાથે રાખવાનો જે જેમાં સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ જો બાળકો અભ્યાસ ન કરતા હોય તો તેનાથી મોબાઈલ થી દૂર રાખું જોઈએ એમાં શું તમારે કેવું છે મિત્ર
હ મિત્ર તમે કે કહ્યું હતું કે મોબાઈલથી બાળકનો તો સ્વાસ્થ્ય પર ખુબ જ અસર પડતી હોય છે એમાં નેટવર્ક કીધું બધી હા વાત છેને મને ખુબ જ ભય ને તો મિત્રો આજે આપણે એટલું જ રાખીએ